હેલો કેમ છુ?
મજામાં. આજે હું ફ્રી હતી એટલે મને એમ થયું કે લાય આજ હું તારીારે વાત કરું. કેમ કે હમણાં આપે ઘણા ટાઈમથીત નથી થતું એટલે મેં કીધું લાઈક અને આજે ફોન કરો. .
હા હ આ એકદમ મજામાં છું બસ હું પણ તને આજે કોલજ કરવાની હતી. કેમ કે હું આજ હ ને ટીવી હણાં જોતીથી તો ટીવી પર મેં હ ને ડિજીિટલ ઇન્ડિયા. ફેસ્ટિવલ બે હજાર છવ્વીસ ની જોઈ હતી, એટલે તરત જ મને તારી યાદ આવી ગઈ મેં કીધું લઈને તને તારી સાથે આ વાત શેર કરું. તને ખબર છે આ વાતની કઈ?
હા યાર આ વર્ષે તો છે ને આપડે બે હજાર છવ્વીસમાં ડિજિટલ ઈન્ડિયાનો છે ને હહ અગિયાર વર્ષ પૂરા થઈ ગયા તને ખબર છે? કેમ કે આપણો દેશ છે ને એ ટેકનોલોજીમાં કેટલો આગળ વધી ગયો છે. પેલા તો આટલો બધો આપડો દેશ તો આગળ નતો અને આજના જમાનામાં તું જોઈએ તો હમણાંથી તો બહુ આપણા વિકાસ પ્રગતિ કરી છે અને ટેકનોલોજી માં પણ આગળ છે. અને ગામડે ગામડે છે ને ઇન્ટરનેટ અને યુપી યુ પી આઈ પણ પહચી ગયું છે.
હા તારી વાત તો સાચી જ છે. પરંતુ હેને ડિજિટલ ઇન્ડિયા ફેિવલ સાથે સાથે આજના સમયના કરિયરમાં. ઓપ્શન પણ કેટલાય બના ગયા છે, હમણાં જ એક આર્ટિકલ વાંચતી હતી. કે અત્યારે બે હજાર છવ્વીસમાં હેને દુનિયામાં સૌથી વધુ કમાણી કરી આપતી. હાઈએસ્ટ પ્લાનિંગ જોબ ટાઇલ્સ કયા છે? આ વાતની તને ખબર છે?
અરે વાહ! આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. મને પણ જણાવને કઈ જોબ્સ હોય અત્યારે ડો કેમ કે અત્ અત્યારે તો મારે પણ છે ને જાણવું છે કે જોબ ટોપ ઉપર કઈ છે. તો મને પણ હે ને આગળના ભવિષ્યમાં મને ખબર પડે કે આપડે આગળ શું પ્લાનિંગ કરવી કે શું નહી એમ.
જો સૌથીન પહેલા તો કંપની હે ને ચીફ એજ્યુકેશન ઓફિસર. કે જેમના પગાર અને બોનલ હંમેશા ગ્લો અ ગ્લોબેલ ટોપ પર જ હોય. પણ અત્યારે જો નવા ટ્રેન્ડ છે કે એઆઈ અને એમ એમ. આર્ટિફિશિયલ અ અ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જે એન્જિનિયર્સ બે હજાર છવ્વીસ ની ફિલ્ડમાં એટલી ડિમાન્ડમાં છે કે કંપનીઓ કરોડોના પેકેજ આપે છે. તને ખબર હોય તો આ વાત તો તને ખબર જ હશે મને એમ છે.
હા મેં પણ છે ને સાંભળ્યું છે કે એઆર અત્યારે હે ને એઆઈ. એ દરેક સેક્ટરમાં આવી ગઈ છે તું જો તો ગમે યાં જોઈએ. નાના નાના સેક્ટરમાં, કંપનીમાં ગમે ત્યાં જોઈએ તો એ વગર તો બધું અશક્ય જ છે એમ. અને આપડે જ છી કે આપણા જે આપણા રોજબેરના જીવનમાં હેને આપણેે પણ યા એઆઈનો વધારે યુઝ કરીએે જ છીએ. કાઈ પણ નાની એવી શોધખોળ કરવી હોય તો આ તરત એઆઈ ખોલ્યું અને એમાં જ આપડે બધી સ એપ પણ આપણે યુઝ કરીએ છીએ. અને નાના બાળકો પણ અતારના જમાનામાં નાના બાળકો પણ છે ને એઆઈ નો યુઝ કરવા લાગ્યા છે. અને તને ખબર છે મેડિકલ ફિલ્ડ શું અને ત્યાં કોઈ બદલાવ છે કે શું? તે મને થોડુંક જણાવને.
હા મેડિકલ ફિલ્ડમાં તો અ સ્પેશિયલાઇજન સર્જન જેમ કે ન્યુરો સર્જન અને અ કાર્ડ અ કાર્ડિયોગ્રામ સર્જમ એમની સર્જરી અને રેટિંગ આખી દુનિયામાં હજુ પણ સૌથીન વધારે છે. લાઈફ બચાવાનું કામ છે એટલે એમને વેલ્યુ હંમેશા ટોક પર જ રહેવાની છે એ તો તને ખબર જ હશે ને?
હહ ખરેખર અદ્ભુત છે યાર. એક તરફ ડિજિટલ ઇન્ડિયાથી હેને આપણે સામાન્ય માણસ નું જીવન સહેલું બની ગયું છે. કેમ કે પેલા તો આટલું આપણું સહેલું નોતું આ તો હવે જોઈએ તો ગમે અયા આપડે જાવું હોય તો એ આપણને સ્થાન પણ મળી જાય અને કોઈ પણ વસ્તુ આપણને જોતી હોય તો આ સર્ચ કરી લવ આ ઓનલાઈન પણ આપણેે કરી શકીએ એટલે ઈ પણ એક સારું બની ગયું છે, કેમ કે સામાન્ય માણસ હોય એને તો પેલા કાઈ પેલા એટલા આઈડિયા નત આવતા પણ છે. કે આ પણ ઇન્ટરનેટનો પણ વધુ એવો એનો કમાલ છે. અને બીજી તરફ તો એ છે કે આપડે હાઈટેક જોબ જોબ્સથી હેને યુવાનો માટે નવી તકો પણ ખૂલી છે. પણ આ બધી ડિજિટલ પ્રગતિ વચ્ચે એક વસ્તુ બહુ ચિંત તા જનક છે.
અને તે આ બધી વાત કયરી ઈતો મેં હમજી કે માણ ડિજિટલ ઇન્ડિયા તરફ એક નવુ પગ ઉભું થયું હોય પણ હું તું એમ કેશ કે આ પછી ડિજિટલ અ પ્રગતિ પછી બો વધુ ચિંતાજનક છે. તો એક વસ્તુ છે, તું પણ મને જણાવ ને મને તો કઈ એવી ખબર નથી
હા એમાં એવું છે, કે સાઈબર ફ્રોડ હોય અને ઓ ઓનલાઈન સ્કેમ્સ વધી રહ્યા છે. આ ડિજિટલ ફેસ્ટિવલના નામે ધ પણ ઘણા બધા ફેક કોલ કે મેસેજ આવે છે. તને ખબર જ છે, કે આપણેે અત્યારે સાયબર ક્રાઈમ તો ઘણો બધો વધી ગયો છે. એટલે ઈ બાબતે પણ આપણે હે ને સજત રહેેવું જોઈએ એટલે ઓમ જોઈએ ને તો ડિજિટલ ઇન્ડિયા વિશે તો જોઈએ ને તો હરેક માણસને તું જો કે નાનો વર્ગ હોય અ એને પણ છે, ને સારી એવી કંપનીમાં ઈ જો શિક્ષિત ત એને પૂરતું શિક્ષણ લીધેલું હોય ને તો ઈ પણ એક સારી એવી કંપનીમાં એક હાઈસ્ટ પેલા તો જોકે એને એવી હાઈસ્ટ જોબ મળતી નથી પણ ધીમે ધીમે એને હાઇસ્ટ જોબ ઉપર હાએસ્ટ હોદ્દા ઉપર એ પણ પહોંચી શકે છે. એ પણ એ એ એ આઈ ના મદદથી પણ એને ઘણું બધું એને ઈ પણ કામ આવે છે, એ તો તને આઈડિયા હશે જ ને?
હા. મને તો એ પણ આયા હે ને આના માટે હેન સરકારે ઘણી બધી મુખ્ય યોજના પણ બહાર પયડી મને એવું લાગે કે એ તને નહી ખબર હોય પરંતુ જો ડીજીલોકર કરીને આવેને અને ઈ હોસ્પિટલ કરીને આવે હે જેમાં હોસ્પિટલ સંબંધિત બધી સેવાઓ હેને ઓનલાઈન બતાવવામાં આવે હે અને બીજું ભા ભારત કરીને એક એપ આવે જેમાં ગામડાના બ્રોન્ડેડ ઇનટર ઇન્ટરનેટ પહોંચાડવાનું હોય આ તને ખબરથી આ વાત ને
હા એ તો મને ખબર છે, કે આપડે ગામડાઓનું હોય ને ઈ એનું જોડાણ પય એમાં હે ને દેશના ખૂણે ખૂણે હેને હાઈસ સ્પીડ ઇન્ટરનેટ અને ઓકસીડ ફાઈબર હોય ને એ પહોચાડવામાં આવ્યા છે, કેમકે ગામડામાં તો પેલા કેવું હતું કે ગામડામાં હેને કોઈ પણ કોલ કરવો હોય ને તો ઈ કટ થઈ જતો ને એ પણ શક્ય નતું પણ હવે તો આપડા આખા ઈન્ડિયાના ગામડે ગામડે હે ને આ બધું ઇન્ટરનેટ કોલિંગ છે, વિડીયો કોલિંગ છે. ઈ બધું શક્ય બયનું છે, કેમ કે અયાં પણ આ લોકો એ સા એવું અ કંપની વાળા એ હે ને આ નેટવર્ક મોટા મોટા ના ખીયા છે, ને તો એના હિસાબે એ પણ આપણા ભારત દેશમાં શકય બન્યું છે, એ તો તને ખબર જ હશે
હા એ તો મને ખબર જ છે, કે આ પણ બધું શક્ય બન્યું હોય પરંતુ આ વાત તો તને ખબર જ હોય કે તે તને તો આ વા ખબર જ હશે કે ભારત સરકારે અ જે એક જુલાઈ બે હજાર પંદર ના રોજ ઇન્ડિયાની સ વાત કરી હતી આ તો તને ખબર જ હશે કે દરેક નાગરિક માટે ઇન્ટર સુવિધા વધુ જરૂરી છે. અને ખાસ કરીને ડિજિટલ સેવા પણ આ
હમ. એ વાત તારી સાચી છે, કે બે હાજાર પંદર એટલે બે હાજર છવ્વીસમાં આપડે એના અગિયાર વર્ષ પૂર્ણ થાય ને કે જે યોજનાની શરૂઆત કયરી તી અને એ પણ છે, કે ડિજિટલ લાઈફમાં પણ આપણે હેને અમુક ધ્યાન ના ખુ પડે જેમ કે કોઈ પણ ઓ ટી પી નું તો છે, ઈ તો ચોક્કસ પણે હવે તો બધાને આખા બધાને ખબર જ હોય પણ એક કેવી હૈ કે સરકારી સેવા હોય એમાં આપડે તને ખબર આપડે આધાર કાર્ડ કઢવા જાય પછી પાન કાર્ડ અને રે શન કાર્ડ પછી આપડે અમુક સબસીડી હોય એવી તમામ સુવિધા હે ને આપડે ઓનલાઈન કોટણ ઉપર જ ઉપલબ્ધ બધી હોય હે કેમ કે હું તો એવું બધું કરવા જાઉ છું ને એટલે મને આ થોડોક એવો આઈડિયા હે તને આવી તને ખબર છે, આ બાબતની
હા. મને એ બાબતની તો ખબર છે, પણ આનાથી ને ઘણા બધા ફાયદા પણ થાય હે તને ખબર હોય તો કે કે બેંકિંગ અને પેમેન્ટ કરવા પણ આ અંય આપણે સ સરળ રીતે થય જાય હે અને સરકારી કામોમા ભ્રષ્ટચા ને સમયમાં પણ ઘટાડો થાય આના દ્વા અને ગામડા સુધી આ બધી પોહોચી છે, અને સ્ટા પણે આઈટી ક્ષેત્રમાં પણ વૃદ્ધિ મળી હે અને શિક્ષણ અને આરો આરોગય સેવામાં પણ આ બધું પોહચી હે એટલે સારી રીતે છે, એમ
હા એ વાત પણ તારી સાચી છે, અને એક પણ આ છે, ને એક મહત્વની વાત એ હે કે આપડે હેને આપણા ગુજરાત સરકાર હે કે અ ઈ ભારત સરકાર હે એને એક આપડે હે ને પા કોઈ પણ જાતની સબસીડી હોય ને પેલા તો એવું થતું કે હે ને સબસિડી આપણને જાતે ઓમ ના મળતી આ તો હે ને હવે તો આપડા જનધન યોજના આયવી મોદી સરકાર દ્વારા એટલે એ યોજના ચાલુ થઈ એટલે બધાને જીરો બય બેલેન્સ વાળું એક ખાતું ખોલાવામાં આવ્યું અને ડાયરેક્ટ કોઈ પણ રકમ હોય ને અ જેમ કે આપડે એલપીજી સબસીડી હે તો ઈ બધી હે ને કોઈના થરુ બે બીજે કોઈ આપડે અયા દુકાન કે એવી રીતે નઈ લેવાની ઈ સીધા આપડા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય એટલે ઈ બાબતે પણ હે ને આ એક સારું એવું એ નુ એક કા સારું એવું હે ને આ એક બેંકિંગનું પણ સારું એવું મહત્વ હે આ બાબતે નગર પેલા તો હે ને પૈસા ઉપરા ઉપર વયા જ તા કોઈને ખબર એ ના રેતી કે આ સબસીડી આવે છે, તો એઈ જાય છે, ક્યાં એટલે આ રીતે પણ એક સારું એવું છે. બરોબર ને
હા તે વાકી છે, એ તો એકદમ અ સાચી જ છે. મને પણ આ વાત સમજવામાં તારી પાસે જાણવામાં બો મજા ફરી ક્યારેક નિરાતે મળીશું બાય
આવજો બ બાઈ